હલો.
હલો
હા ઓકે હવે હા તારી વાળ
ઓકે અ વિચાર હમ હહ
વેટ ચલુ એના કરતા ડિફેટ કઈ કરીએ બીજી કોઈ કે એમ. લાઈક ક ટ્રિકકી ક્વેશ્ચન કે રીતે પૂછે.
ટ્રીકી ક્વેશ્ચન.
હા ડિફિકલ્ટ રીડલ નઈ તે કઈ મેં તને પેલા પૂછું પછ.
રીડર. હા મેં બહુ ખરાબ છે વસ્તુમાં.
ચાલ જો એક એક પાણી ને ટાકી છે બરાબર.
હા હા.
તો તેમાં એક નળ છે તેમાંથી પાણી આવે છે બરાબર. તો એ નળ માં મતલબ. એ ટાકી એક કલાક ની અંદર આખી ભરાઈ જાય ઉપર લગીને બરાબર તો મે. એ નળ છે ને તેમાંથી દર મિનિટ પાણી ડબલ થાય છે.
દર મિનિટે પાણી
ડબલ જ થાય છે એમ.
આજ તું મારે મેથ્સ કરાવે છે.
હા મેથ્સ નું છે થોડુંક.
એટલે નહી લીધે હતું.
નહી પણ આ છે એટલું બી ડિફિકલ્ટ નથી ઓકે પછી.
ઇ જવા તો તું મને જજ નહી કરે કેમકે મારું મેથસ ખરાબ છે.
ગારાટા ચુઅલી ડિફિકલ્ટ છે તો મોસ્ટલી કોઈ આવી નહી શકે આન્સર આપી દે તો. બહુ બ સારું કેવા છે તો તો એ. ડબલ પાણી થાય છે બરોબર તો એ ટાકીને અડધી ભરાતા કેટલો ટાઈમ લાગશે.
વા.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
મેં બી મારે પેન ને પેજ લઈને બેઠવું જોઈએ જે હિસાબ.
એટલે એમ વિચાર મતલબ એજ. કે મતલબ ટ્રિકી ક્વેશ્ચન છે.
હમ એક કલાક લાગે એને. પૂરી ટાંકી ભરાતા પા જે ટાંકી છે પૂરી. તેને ભરાતા એક કલાક લાગે ને હર મિનિટે.
પાણી ડબલ.
પાણી ડબલ જાય.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
આ યુ ને મે બે બી ત્રીસ મિનિટ.
ના.
તુક્કો મારતી છે મેં.
ઓકે એ ખબર પડી મને. હ વિચાર વિચાર.
હ.
સાઠ. અ અ.
હ.
બટ અંદર કેટલું કે કેટલા લીટર ની ને. એ બી મને તો નથી ખબર હા શ ના મને કોઈ આઈડિયા નથી.
ઓકે ઓગણસાઠ.
હમ.
હા કેમ ખબર પડી આન્સર. એટલે ઓગણસાઠ મિ કારણ કે જોની નળ માંથી પાણી ડબલ થાય છે બરોબર.
હા.
તો ઓગણસાઠ મિનિટે અડધી ટાંકી હશે. તો પાણી ડબલ થઈને ફૂલ થઈ જશે કે નહી એક કલાક પર કેમ કે એક કલાકે ટાંકી ફૂલ થાય છે.
હે
સમજ પયડી
ની.
જોઈ જો નળમાંથી પાણી ડબલ થાય છે દર મિનટ બરોબર.
મતલબ પાણી નીકળતું છે કે. પાણી ટાંકીના અંદર જતું છે એ નળમાંથી.
ટાકીમાથી જ જતું છે એમ સમાજ ને ત એક ટાકીને ફૂલ થતા કેટલો એક કલાક લાગે બરાબર તો એને હાફ. ત થશે ને પછી ઓગણસાઠ મિનિટ પાણી પાછું ડબલ થશે કે ની એટલે ત્યારે હાફ ટાકી ડાયરેક્ટ ફૂલ થઈ જશે એમ
મને એની હમજ પડી પણ મેં ક્વેશ્ચન આખો ઊંધો લેતી હતી ખબર મને એવું કે એક. ટાંકી છે ને ટાંકી માં નળ છે હવે તે નળમાંથી પાણી બહાર નીકળે છે ટાંકી. કે માં થી તો એટલે માઇનસ કરતી કે ભાઈ અગર પા પાણી નીકળતું બી જતું છે અને ઉપરથી આવતું બી છે તો.
મારેક્સ. ન બરાબર કરવા પડત બધ.
ના ને કરોત એનો તો મને કઈ કેઇવેશન ન
આ તો મતલબ બહુ જ ડિફિકલ્ટ થઇ જતું સોલા દિવસ
કે કોઈ વિચાર કે નડ છે નડ માં થી ડબલ પાણી નીકળે હર મિનિટેને પેલું ભરાતો બી છે ઉપર થી તો કેવી રીતના
વધારે સારી જ બોલવ હોય એક્સપ્લેન કરવાનો મતલબ
મજતલી હતી તો એ ના હ આ બધું નથી અગર તારે કઈ પૂછવું હોય તો તું
ઓકે ઓ ચલ મે બી મેં પૂછું બીજું કઈ હા
ન તમે તને ક કેવ આ ફન ફેક્ટ ઓ મેં એક વિડિયો જોતી હત યુટ્યુબ પર એન્ડ તેમાં એ ચેનલ બહુ મસ્ત છે તેમાં એમ એક્સપ્લેન કરે કે ધ ક્વેશ્ચન એક્સ પ્લેન કરી જે આપણે બહુ નોર્મલી વિચારીએ તો એક ક્વેશ્ચન હતો કે આરફી એલિયન્સ આપડે એલિયન્સ છે કેમ તો દરોર ત્યા બહુ બધું ઓપ્શનસ છે એવું મતલબ ઓપિનિયન્સ છે બધાના તો બે ત્રણ થિયરી હતી તો તમે વચ્ચે વાળી તો મને યાદ નથી પણ મને ફર્સ્ટ અને જે લાસ થિયરી હતી તે મને યાદ છે કેમ કે બહુ મસ્ત હતી કે ન ઈઝી અન્ડરસ્ટાન્ડ કે તો આપે એ આપે એલિયન હોય શકે કેમકે જે તું અગર જોઈ આખા પ્લાનેટ પર તો જે આ પડે છે ને જે ઇકોસિસ્ટમમાં ની બેસીએ
ના ના મતલબ અકોર્ડિંગ ટુ ધેટપેક મતલબપેક્ટિવ આપડે એલિયન આપડે એલિયન એ પરસ્પેક્ટિવ છે કે બીજા ગ્રહ માટે આપડે એલિયન છે એ રીતે મે એલી ન ગીુંબ હ પ તોને ને બે જે પહેલુંને જે થિયરી હતી તે મને કહીધે પછી આપણેે એના પર ડિસ્કસ કરીએ તે વધારે સારું કરશે
હા તો મેં તને એ સમજાવ એ બે થિયોરી કેમ જો તો ફર્સ્ટ જેથીમાં એવું છે કે આપડે છે ને એલિયન છે કેવી રીતના કે આપડે આપડી ઇકોસિસ્ટમમાં બેસ્ટ સે જ ની આપડે ઇકોસિસ્ટમ ક કે જે ઝાર છોડવા છે તેને જે પેલા એનિમલ્સ જે શાકાહારી હોય તે ખાય માંસાહારી હોય હતી એ ખાઈ દે જે માંસાહારી એકચુઅ બે બી હોય ના જે માંસાહારી ભી ખાતા ને નોન વેજ વેજ બરોબર તો તે હોય બરાબર આવી રીતે આખી ઇકોસિસ્ટ સ ચાલેને તે લોકો અ જે એ લોકોનું હમ એ લોકો મારી જાય ને પછી માટીમાં જતા રહેય ને તે જ બધું થઈ ને આવે તો આખી કોસિસ્ટ્રમ ચાલે ઓકે આપણું એમાં કઈ છે જ જેવું નહી આ અંદર આતો આપડે જાણવાને બધું કાપ્યા કરતા જે ઇકોસિસ્ટમ કા જે પશુ પક્ષી હોય કે બી જીવ છે તો એ તેને વાર્તા સમથિંગ એવું કરે ઓર મે બી નેચો ને ખરાબ કરીએ તો આપણેે બેસીએ જ નહી બરાબર ને આપ એવી રીતના ને આપ આપણે હરેક જગ્યાએ મતલબ આપણી સ્કીન્સને બધું બી છે ને જે અ અર્થ ને સુટેબલ મળે જ નહી મ સમજી લે કે જેવી રીતના અ જે સન છે તેનામાંથી જે યુવીને ઓ બરાબર તે આપણને જ ફેક્ટ કરે એનિમલ્સ નને મ તને કઈઇફેક્ટ કરતોો ન મને જયારે કોઈ વાયરસ આવે તો તેવી આપણને જ ઇફેક્ટ કરે જયારે જે બાકી બધા જીવજંતુ છે બાકી બધી વસ્તુ છે એને કંઈક બી એ ઇફેક્ટ નહી કરે બરાબર હા ને હા નહી મે કેવું બને તો તે એવી રીતે ના છે તો આપણે એલિયન હોય શકે કેમકે આપણને આપણે આ બીજા પ્લાનેટ થી આવેલા એટલે આપણને આ પ્લેનેટ પર સુટેબલ નથી આપ પ્નેટ આપણા માટે તો આપણે બી બી હો એલિયન હોઈ શકે બરાબર એલિયન સ્પસીિસ. તો આ એક થિયોરી થઈ ઓકે. એ બીજી થિયરી છે ને ઓપોઝિટ માં
ચૌ પ્ર આપડે હવે એટલે એના પર ડિસ્કસ કરીએ.
ના તું બંને થયરિ હાંબડ એ તું સમજી જા કે હા આવું બી હોઈ શકે
હા નઈ એટલે મેં મારું હા હા સમજી ગયું તમે પણ એટલે તું તું કઈ સાઈડ છે એલિયન વાળું આપડે એલિયન છે?
મને મોસ્ટલી સેકન્ડ વાલુ લાગે.
હા.
એમાં આમાં એક ફર્સ્ટ વોલમાં બીજું હતું કે જેવી રીતના અ આપણને જે અ ગ્રેવિટી ફોર્સ વગેરે બી લાગે ને થિંગ્સ લાઈક દેટ બટ એ બધું આખું છે. તો તે સેકન્ડમાં એના ડિબેટ એવું ચાલે કે છે ને જે આપણે છેને આપણી સ્પીસીસ એટલી ઓલ્ડ નહી મળે.
હા.
આ પ્લેનેટ વર્ક કેમકે તું જો જે એનિમલ્સને બધું જોશે ને તો તે લોકો ન શું છે કે એ લોકો ડાયનેસોરમાંથી અલગ અલગ સ્પીસી મિક્સ થઈને આવેલા. આપણે તો ડાયનાસોર કરતા જે એનિમલ
હા હા હા હા છે.
એમ એ લોકો ડાયનેસોર ની જે સ્પેસીસ હતી ને તેના હાથે બધું મે થઈને આવેલા ને ડાયનેસોર આપડેથી વધારે ઓલ્ડ છે.
હમ.
એમ એમાં એવું કે માંગે કે આપણે હજુ એટલા અ સુટેબલ નથી અર્થ માટે મતલબ એટલીસ્ટ સ્સ આપ જૂની મળે ને એટલે હજુ આપણને જે અર્થ છે ને કે કમ્ફર્ટેબલ નહી બેસી.
ઓકે બો એટલે એકદમ
એનિમલ ને પકડે બરાબર તે લોકોની સ્પેશિસ ડાયનાસોર માટે જૂની છે તો તે લોકો છે ને એ લોકો ના ફર છે ઓકે જેવી રીતના એ લોકોનું અ એક સિસ્ટમ છે અંદરનો
ઓકે ઓકે સંધ્યા આમાં પાછો કોલમાં જ એક બીજું બી છે કે ફિફ્ટી ફિફી રેસી હોવા જોઈએ એટલે મતલબ તું આખા કોમાં વાત નહી કરી શકે મારે બી થોડું બોલવા પડતું તો એટલે ડેફિનેલી આ બોટ એક બો રોક છે એટલે મતલબ લનાર તો મને કલાકો જોયશે કેમ કે એક વાર ન કરી શક બટ લેટ્સ સી. ફર્સ્ટ ત કીધું કે શું કીધું ફ તારું હું થિયરી સ્ટાર્ટ કરી ગ મતલબ
જે આપડે ઇકોસિસ્ટમમાં નહી મળે દસની
લિટરલી કહી નહી શકે આપડ જો લાઈક એટલે સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ કરું કે ફર્સ્ટ બિગ બેંગ થી ચાલુ છે બરાબર પછી અમીબા આવ્યું પછી ધીમે ધીમે લાઈફ વોટર માંથી બહાર આવી બરાબર પછી તેમાંથી અલગ અલગ જીવ બધા સ્પ્રેડ થઈ ગયા બની ગયા મતલબ ડાયનાસોર જેટલી બી પેલા સ્પીસી હતી. પછી માસ એક્સટેન્શન આવ્યું લક મીટડ હિટ કર્યું. ને જેટલા બી લિવિંગ એનિમલ હતા જે હવામાં હતા જે જમીનની અંદર નહી જઈ શકે જે જમીન પર રહેતા હતા તે એ બધા. પેલા નાશ થઈ ગયા બકોઝ ઓફ યુનો ક્લાઉડ લાઈક ડસ્ટ વર્ષ લગીલા વરસાદ બહુ આવેલો એટલે પોસિબલ એમને જવું એ લોકો માટે એટલે જેટલા બી જે બધા મેમલ્સ કે હવે આડ એને શું કેહેવાય એેલી બધી જમીનની અંદર રહેતા હોતાને તે જમીનની અંદર ગયા પેલા તે બધા સર્વાઈવ કરી ગેલા. તે પછી પાછ જયારે બધું સેટલ થયું પાછળ જમીન પર આવ્યા પછી તેમાંથી પાછા ઇવોલ્ થવા માંડ્યા પછી પાછું બધું એ પેલું સાઈડ થઈ ગયું એમ પાછું એમ હેબિટેબલ થઈ ગયું પ્લે પ્લેનેટ એમ દસ બ સેટલ થઈ ગઈ વરસાડોજ થઈ ગ પાછું એક એમ સર્કલ માં ચાલુ થઈ ગયો. એટલે પછી પાછા એનિમલ જેટલા બહાર આવ્યા બિડિંગને બધું એમ તેમ કરીને પાછા ધીમે ધીમે ઇવોલ્ થવા લાગ્યા તેમાંથી આપ ડેફનેટલી આપણે એટલા બધા ઓલ્ડ ની મલે. બટ આપડે ડેફિનેટલી ડિફરન્ટ સ્પીસીસ રાઈટ પછી આપણેે ઇવોલ્વ થ એમાંથી. આપડે બેસ્ટ વસ્તુ આપડે ઇવોલ થવા માટે એ છે કે મીટ કેમ કેમ એક ઘણી વાર મીટ સવો થાય છે. એટલે મીટોઈટસ આવડતું નહ પણ આમ ડુકાળ પડે છે બરાબર ત્યારે શું કેમ? પ્લાન્ટ બધા મરી જાય ત્યારે આપણે એગ્રિકલ્ચરનું બ મતલબ મોસ્ટલી આપણે બેઝડ હતું આપણું પ્લાન્ટ બેસ હતા આપડે લાઈક બેરીઝ ફ્રૂટ ને બધું ખાતાા બટ જયારે એકવાર કાર પડેલો ને ત્યારે મતલબ બધું ચેન્જ થઈ ગયું ત્યારે આપણે વી હેવ ટુ હન્ટ અધર એનિમલ ઇન ઓર્ડરવા આવીશું આપડે હંડ ચાલુ કર્યું‌. અને ઓબ્વિયસલી મીટમાં વધારે કેલરી હોય છે. પ્રોટીન હોય છે. લઇક વધારે એનર્જી હોય છે તે એનર્જી વોઝ ધ રીઝન કે આપણું બ્રેઇન એટલું ડેવલપ થીય લાઈક આપણે એનર્જી એટલી કન્ઝ્યુમ કરતા થીયા કે એનજી એકચુલી બચતી થેય તો વી આર નાવ લાઈક સર્વાઈવલ ધીમે ધીમે મતલબ બ્રેન ઇવોલ્ હા ધીરે ધીરે વિચારવા લાગ છે.
કેવું છું કે આપડી સ્પેસીસ હજુ એટલી મતલબ ઇન્વોલ્ ઇકે નથી થે
હા બટ ટીલ એટલે આપણે આજ પ્લેનેટ ના છે, આપડા અહિયાંથી જ આપડે ઈવોલ્વ થયા છે, તો આપણે સાયકલમાં હ મતલબ ઓબ્વિયસલી આપડે સાયકલમાં ફિટ થાયે ઇટ જસ આપને એવું લાગે કે કારણ કે આપડે કેમ લાગે કે આપણે અધર એનિમલની જેમ નથી આપણે વિચારી શકીએ આપણા લેંગ્વેજ છે. આપણે જનરેશલ ઇન્ફોર્મેશન પાસ કરી શકીએ છે, આપણે આપણા અરાઉન્ડ મેટરને ડિફોર્મ કરી શકે મતલબ એમ અલગ કઈ વસ્તુ બનાવી શકીએ એ ડિફરન્સ છે, ને આપણે ઓલરેડી એટલા ડેવલપ થઈ ગયા છે, કે આપણે વિચારીએ છીએ કે આપણે એનિમલ નથી. બટ એટ ધ કોર આપડે
એમ છે, કે આપણી સ્પીસીસ હજુ આમ વધારે પેલી નથી થઈ ને પેલું કેવું કે બાકી બધી થેય ગેલી તો હવે એ લોકો છે, ને સુટેબલ થઈ ગેલા અર્થ માટે
ના ઓલરેડીના કોઈ બી એમ